વ ઉપડી ગયો.
હવ.
મુ કોલ અ કર એને હે.
હન, હું કર શી?
દીવોની મમ્મી લેશન કરે હે, લેશન કરે હે સુઈ આગડી આઠ વાગે તો ઠો આઠ વાયગા ઉઠી. એન મમ્મી ત્રણ વાજ્યાની વરગી તી તી, આઠ વાયજા
હઅ, તો હવે શું કરવાનું, જાગવાનું?
અન ઈ બેય લેશન કરે હે, ઓલા ભાઈને આજ લેશન ચાલુ કર્યું હે
તાર નથ છવાનું નોકરીએ?
નોકરીએ તો કાલ હવારે હોય ને.
ઓય મુન એમ કે રાયતે જાતુ.
ના રે, કઈએક હોય મહિને એકાદ દી વાર નાઈટમાં. હમારે આ તે મારો હતો રાયતે ચાલુ મ ના ઉપડ્યો હવ મારે હ બતાન તે ગ્યારાસો પંદર જણા હોય.
હા, હા.
એમાં બદલ્યો બે દિ થયા, મહિનો દી તે એમાં હતો, ગા
હન, તો લોકાઈ એ લેશન તો ત્યા હુથી નીંદર કરવી
એ હવે નઈ હુઈ લગભગ હું હુઈ જાય. ઈ કે હુવા દયો ન કાલ આઈવા ને માથું તા બપોરે હવારે વહેલો ઉઠ્યો તો નિશાળ જાઉં તું તી.
હઅ.
હુવા દીધો. તો ઓલીન કામ થઈ ગયું બધુ. અમાર એમ તો અટાણે તો કોઈ દી ના હુવે હો.
હમ્મ, તે દી નવ થાય તે હુઈ જાય, તેદી દહ વાગે નવ વાગે માંડ માંડ એન ખવરાવી એ. ખુલ્લું હોય અટાણે, બપોર એન નિશાળ હોયન. નિશાળ હોયન એટલે ન એટલે હુઈ જાય નકર તો ના ઉઠ ને સવાર માંસે એને હાડા છ વાગે ઊઠ
મારે આને નવ થી બાર ની હોય પણ આઠ વાગે ઉઠે. ક કે માન મૂળ માં હોય એવું હોય.
હા
પોણા બારે તડી આવી.
હઅ.
હું તો આજ ગયો તો ન્યા અત્યારે. મારે ના મોટો થઈ ગયોન, ઈ રોય રોયેન ન્યા તાતા કઈ દેવઈ જાય કે તમે? ન્યાથી જાય ને ચોલું બધું પ્રાર્થ જેવું નાલ ભા ઉભા બાલું હો ને બધા ઊભા હોય ના વન ટુ થ્રીને બધું ચાલુ કરે જાન્યુઆરી ફેબ્રુઆરી બદલ શરૂઆતમય હાલતું બરોબર પછી અહયા જે બેગયા બેગ રાખી રૂમમાં અહિયા ઉભાડી દેવાનું પછી ત્યાંથી કઈ દે તા વય જાય જોય ઉગતા નહિ પેલા વાહે ઊભા જોતા આન હમણાં મુક્યો ને શોતા હોય હું કરે જવાય હે જો તો હો વય ગયા વય ગયા કરે હરખ આવે જો કેે એમ
ઓ હ
પછી વય ગયો ઓકે ન હું ભી લગભગ લખવાનું થઈ ગય લખતા આવડતું જ નહી હમણાં શરૂઆત માં ધાબેડતો હન લગતો ક આવડતું કોઈ રી પેન જ નો પકડી હોય.
હ
હવે તો દસ સુંધી આવડી ગયું એ બી સી ડી આવડી ગયું.
તો ઓલી પાછી લઈ જવાય ને એટલે આમ રમાયને બે થાય એટલે ત પેન પકડતા આવડી જ પા
હા એવી જ લેવી ત
ઇ કઈક આવે કઈક પચા સાઈઠ રૂપિયા નું
હા ત્યાંય હતીધ ક ઓલા કોણ આવું છે પરસ નતા આવયો તને જ્યાંતા ત્યાં રમકડાં ની દુકાન છે ને. એક જ હતી ઓલા કે અમારે જોઈએ છે એને દાઈ દીધી અમારે તો અહીયા આવતી જ હોય છે
હા એવી લઈ દેવા બોલા ને એવી જ લઈ દીધું. લ પકડતા આવદી જાય તો લખતાય આવડી જાય એને એવડે વાત હમણા
ડાયરેક આને પટી તો ખોઈલી જ નથી ચોપડી માં જ હાલે છે
હ હા આને ચોપડી માં આવે છે લખવાનું
હ દહ સુધથી આવડી જાય પછી તો ન વાંધો પછી તો એજ હોય બધુ. કોને એકડામાં તો દહ હુંધિ માં જ આવે
હા
પછી એમીશીદી ને બધુ આવદી જાય બોલતા ને એવું આવડે અમાર પાછ અહીયા ઇંગ્લિશ માં આવે
હા એમાં બેહડ્યો ઇંગ્લિશ મીડિયમ?
રેલવે ની છે તો વધારે હિન્દી ભાષીની વાત હો એમાં ગુજરાતી નથી આવતી
ઓ
હ ઈંગ્લિશ માં ગને બધું આવડે છેે બધ
હ એત ન એમ બધું એંગ રત મ પણ કલમ ખડીે ન આવડતો તો હું વાંતા ક્યાંથી આવડે એટલે પાછી રોકી થ બેહારધ
હમ
હવે એમ જો વાતતા આવડી ગયું સાદા શબ્દ એટલા ટાઈમમાં આવડી ગયું વાતતા સાદા શબ્દ રોહી
હમ હું તમારી સારું રોહ શીકડાાવધ
હા કલમ ખોડ ટીચરો શીખવાડી દીધું ને તો અહીંયા રૂહ વાચતા શીખવાડી દીધું
સાદા વાતતા હમણાં થોડા બધી મજા ઉડી ગય પછી તમ કેટલો ટાઈમ છે એટલેમાં તો કલમ ખોડી આવડી ગયો ને વાત થાય આવડી ગય હવે હું બારક છોડી શીખવા ને બધી વાત થ આવડી જાય પેલા મારી સતાબ કમ્પ્લીટ થઇ જાય અને કઈ આવડતું કલમ ખડી આ આવડતો જ નહી
મત માનતો તો હોય આ માને એ જ નહી કર પેન્સિલ કાટ પિકચર હતો પટાાવ પટાાઈ લખાડવું પડે
હ મળળ ખરા ઘડીક કરે પછી ટીવી જોઈને થાકે ને પછી રૂહી કરતી હોય ને તો હું એ કરલો લેસન એ વાર કેવ જ નપડે કર લ
અરા નવટાણ નો ટાઈમ છે હવે અટાણ ફોન જોય અટતી પછી અટા ની અંદર આવતી હોય ને આત હતી હોયને કાલ કઈું પછી પોતા ટી શરટ મારી છે કાલ
હા
પછી ખરા બે સોપરીમાં આવે એકમાં એ બીસીીડુ ને એકમાં એક થી દ લી નાવા લ
હમ
એમાં પાંચ છ નવડા કર્યા હોય તો નવડા નવડા એઠા કરવા
ઓ
એ લાઈનો કારોબ ન ઓલા મે બેસીી દ
આખા પાનું કરવાનું હોય કેટલી વખત લખવાનું હોય પલમ કોડીને એકડ બે એક લગ્ન કરતો હો કોઈ કરાવ બાવે ને એ લખી ગ
હા હું તો શરૂઆત જ કરી છે એટલે એક વાર આવડી જાય પછી એકલો હમણાં પછી આાલ કે એકલો લખી તમા આમ બહી જાાવ પણ બોલાવને આવી ગયો ગુજરાત એક દ પછી બધું લખ નાખ બે વાર શીખડાવી દઈએ ને પેલા હાવ આવડતું જ નહી
હ
પેન્સિલ પકડે નેને અડાડે એવું જતું
હા એની પાછ ઓ ચોટાળ જો દે ને દિવાળમાં ઈ લઈ દેવે એ લીટા કેટા હમ
હમ એ તો હે ને બધું હ છે એ તો પેલા ના હ લઈ ગેલું તો હું લીતા કરતો હટા હુંધ ગણતો જ
રૂખ ને એવું લઈ દીધું છે
એ વડું છે પશના કે વ બોટમાં ખનકીન ક કલે
હ હ હારા
બોળ ઓ
હમ
હાલો
હા
જય કર
હ રાખ રાખું કઈ
એ હા